હ નમસ્તી કેમ છો.
આજે આપણે તહેવારો વિશે વાત કરીશું.
ઓ ખુબ સરસ છે.
તહેવારોની. વાત કરીએ તો સૌથી પહેલા વિચાર શું આવે ગુજરાતમાં તો. તહેવારો જીવનનો એક મહત્વનો ભાગ છે.
ખુબ જ સાચું કહી રહ્યા છો તમે. તહેવાર માત્ર ઉજવણી નથી. પરંતુ સંસ્કૃતિ. પરંપરા અને પરિવનને જોડવાનું એક સુંદર. અવસાર છે.
હા અને દરેક કહેવાર પાછળ. કોઈને કોઈ ઇતિહાસ પણ હોય છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે લોકો. ઘરની સફાઈ. કરે છે દીવાઓ પ્રગટાવે છે. અને સકારાત્મકતા ફેલાવે છે.
બરાબર છે. દિવાળીને તો પ્રકાશ નો તહેવાર કહેવામાં આવે છે. ગુજરાતમાં તો રંગોળી દીવડા મીઠાઈ પરિવાર. સાથે મળવાનો આનંદ જ કઈક અલગ હોય છે.
બિલકુલ સાચી વાત છે. સાચું છે. અને નવરાત્રીની વાત કરીએ તો તેનો આનંદ જ અલગ હોય છે. ગરબા અને ડાળયા વગર ગુજરાતની નવરાત્ર્રી અધૂરી લાગે છે.
હા નવરાત્રીમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરી ને નૃત્ય કરી છે, સવાર સુધી ગરબા ગાય છે. માતાજી ના ગરબા ગઈને અને પછી બધ દ સૌદ આનંદ કરીછી અને વાતાવરણમાં એક અલગ જ ઉર્જા જોવા મળી છે.
બિલકુલ સાચી વાત કહી તમે મને લાગે છે, કે તહેવારો માત્ર માનન્ય મનોરંજન માટે નથી હોતા. પરંતુ સમાજમાં એક એની સાથે લાવવા માટે પણ છે.
બિલકુલ વાત છે, આપડા સમાજમાં તો માતાજી ની આરતી પછી એકબીજાને સાથે સંપીને રહેવાનું એ ખુબ પ્ર જયારે બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે. ત્યારે એકતા અને પ્રેમ વધી છે.
હવે હોળીની વાત કરીએ તો હોળીમાં રંગો અને ખુશીઓ માટેનો તહેવાર છે.
હા હોળી મિત્રતા અને સંબંધોમા નવી શરૂઆત નો સંદેશ આપે છે. લોકો એકબીજાને રંગ લગાવીને જૂની વાતો ભૂલી જાય છે. અને નવેસરથી એમના સંબંધોની શરૂઆત કરી છે.
પરં પરંતુ સમય સાથે એમાં પણ બદલાવ આવ્યો છે. હવે લોકો કુદરતી રંગોનો ઉપયોગ કરવા તરફ ધ્યાન આપે છે.
સાચી વાત છે પર્યાવરણ ને પણ ધ્યાનમાં રાખીને ઉજવણી કરીછી.
અને કુદરતી રંગો અને પર્યાવરણની અનુકૂળ રીતો નો ઉપયોગ વધ્યો છે.
તહેવારોમાં ખોરાકની વાત ન કરીએ તો વાત અધૂરી લાગે દિવાળીમાં મીઠાઈ, ઉતરાયણમાં ચીકી, અને ઉંધીયુ નવરાત્રીમાં ઉપવાસના ખોરાકની ખાસ મજા હોય છે.
સાચી વાતચી જો ખોરાક તહેવારનો એક મોટો ભાગ છે. પરંપરા વાનગીઓ તહેવારને વધુ ખાસ બનાવી છે.
ઉતરાયણમાં પતંગ ચગાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. આખું આકાશ એકદમ રંગબેરંગી થી આકાશમાં પતંગોથી જ ભરેલું હોય છે.
હા લોકો છત પર ભેગા થાય છે. અને પતંગ ચગાવવાનો આનંદ માડે છે ફુગગા ઉડા બધા એકબીજાની લપેટ લપેટ લપેટ એવી બૂમોથી એકબીજાને અકરાવી છે અને આનંદ કરીછી
તહેવારોની તૈયારી પણ ઘણી વાર ઘણા દિવસો ઘણા મહિના પેલા શરૂ થઈ જાય છે ઉતરાયણ તો એકદમ ત્રણ મહિના પહેલા થઇ જાય છે ચાલુ
સાચી વાત છે તમારી. દિવાળી માટે તો ઘરની સફાઈ સજાવટ અને ખરીદી પહેલાથી શરૂ થઈ જાય છે
આજના સમયમાં આ ઓનલાઈન જમાનામાં ઓનલાઈન ખરીદીથી પણ તહેવારની તૈયારી સરળ બની ગઈ છે
બિલકુલ સાચી વાત કીધી તમે પણ પરંપરાગત બજા જારની મજા અલગ જ હોય છે ત્યાનો માહોલ અને ખૂબ આકર્ષક હોય છે.
તમારા વિચાર પ્રમાણે તહેવારોની સાચી ખુશીનું શું છે?
હ મને લાગે છે કે સાચી કોશી પરિવાર અને સમાજ સાથે સમય પસાર કરવામાં છે. વસ્તુઓ કરતા લાગણીઓ વધુ મહત્વની છે.
બિલકુલ સાચું છે વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને સાથે રહેવું જ સૌથી ખાસ હોય છે.
સાચી વાત છે. આજના સમયમાં સામાજિક માધ્યમો પણ તહેવારોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બિલકુલ સાચી વાત આ લોકો શુભેચ્છાઓ વેચે છે ફોટા સોશિયલ મીડિયામાં મૂકે છે. અને તહેવારોની ખુશી ખૂબ જ જબરજસ્ત ફેલાવે છે.
પણ તમને ખ્યાલ હશે ક્યારેક લોકો સાચી ક ણ માણવા કરતા મોબાઈલમાં વધુ વ્યસ્ત થઈ ગયા છે.
બિલકુલ સાચું છે પરંપરા અને આધુનિક ના વચ્ચે સંતુલન જરૂરી છે.
હા એ તો છે જ કેમકે હવે વિવિધ ધર્મ કરી દરેક તહેવારની પોતાની કઈક અલગ જ ઓળખાણ હોય છે
હ હા અલગ અલગ સંસ્કૃતિઓમાં અલગ અલગ રીત હોય છે પરંતુ દરેક તહેવારનો મુખ્ય સંદેશ પ્રેમ શાંતિ અને ખુશી હોય છે.
સાચી વાત છે લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. અને ખુશીઓ વેચે છે.
હા લોકો એક બી જાને શુભેચ્છા આપે છે ખુશઓ વેચે છે. અને ખ્રિસ ખ્રિસમસમાં પણ અલગ જ વાતાવરણ હોય છે. સમજાવટ પ્રકાશ અને આનંદ
સાચી વાત છે બાળકો માટે પણ આ તહેવાર ખુબ ઉત્સાહ ભર્યો હોય છે.
ગ્રામ્ય વિસ્તાર અને શહેરોમાં તહેવારોની ઉજવણીમાં પણ ફરક જોવા મળે છે.
હા ગામડામાં સાદગી વધારે હોય છે. અને લોકો સાથે મળીને ઉજવણી કરી છે.
પરંતુ બંને જગ્યાએ તહેવારોનો મુખ્ય હેતુ જ લોકોને જોડવાનો જ છે.
જ્યારે શહેરોમાં મોટા કાર્યક્રમો સ- સજાવટ અને વિવિધ આયોજન જોવા મળે છે. અને આજના સમયમાં તો તહેવારો થોડા વ્યાપારી પણ બની ગયા છે.
હા કુદરતી રંગો પર્યાવરણને અનુકૂળ વસ્તુઓ જવાબદાર ઉજવણી છે. તહેવારોની અર્થવ્યવસ્થામાં પણ મોટી ભૂમિકા હોય છે.
સાચી વાત છે, હા ખરીદી અને સજાવટ નો ભાગ વધી ગ- યો છે. પરંતુ પર્યાવરણ નું મહત્વ હજી પણ છે.
ભવિષ્યમાં તહેવારો કેવી રીતે બદલાશે?
ભ ભવિષ્યમાં તહેવારો એક બીજાને સાથે રહીને સાદગી વધારશે. અને જો સંબંધોમાં એક મજબૂતી લ લાવશે.
સાચું છે આધુનિકતા સાથે સંસ્કૃતિનું જતન કરવું. જરૂરી છે.
કુલ સાચી વાત તહેવારોનો સાચો અર્થ છે પ્રેમ એકતા સંસ- કૃતિ અને ખુશી વહેચવી.
હા તહેવારો જીવનમાં આનંદ, નવી ઉર્જા લાવે છે.
એટલે જ તો આજ કારણ છે કે તહેવારો દરેક સમયમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ફરી આપણે આ આ આ વિષય પર ફરી ચર્ચા કરીશું.
ઓકે, ચોક્કસ નમસ્કાર.
ફરી મળીએે.
હું નમસ્કાર
નમસ્કાર